હા હું મજામાં. છું, તમને મારી અવાજ બરોબર આવે છે.
હા.
હા તમારા અવાજ મને બરાબર અવાજ આવે છે. તમે કેમ છો?
હા. તો મજામાં છું બસ આ ઘરે બેઠી છું
હા તો બેઠા બેઠા તમે છો અને હું પણ ફ્રી છું તો ચાલો આપણે એક નવા ટોપિક પર વાત કરીએ તો શહેરી અને હા શેહરી અને ગામડાનું જીવનની તુલના વિશે વાત કરીએ આજે આપણે
હા
તો શહેર અને ગામડાનું જીવનનું હું તમને કહું તો ગામડાનું જીવન પ્રકૃતિની ગોદમાં શાંત સાદું અને આરોગ્યપ્રદ હોય છે જ્યારે શહેરનું જીવન આધુનિક ઝડપી અને સંગ સગવડતાથી ભરેલું હોય છે બંને જીવનશૈલીના પોતાના અનેક ફાયદા અને મર્યાદાઓ છે ગામડા અને શહેરી જીવનની તુલના કરીએ તો વાતાવરણને પ્રકૃતિ નું તમને હું કહું કે ગામડું તો ગામ ગામડામાં પ્રદૂષણ મુક્ત હવા શુદ્ધ પાણી અને હરિયાળા ખેતરો જોવા મળે છે સવારનો સૂ સૂર્યોદય અને પક્ષીઓનો કલરવ મનને શાંતિ આપે એવો અવાજ ખુબ જ મીઠો જોવા મળે છે ગામડાઓમાં ગામડાઓની સવાર ખુબ જ રમણીય જોવા મળે છે જ્યારે શહેરોની વાત કરું તો શહેરોમાં વાહનો અને કારખાનાઓના કારણે પ્રદુષણનું પ્રમાણ ખુબ જ વધારે જોવા મળે છે અહીં કુદરતી વાતાવરણને બદલે કોન્ક્રીટ ના જંગલો અને જે ઈમારતો જોવા મળે છે ગામડાઓમાં મસ્ત ઝડવા હોય છે જંગલ હોય છે ખેતરો હોય છે નદીઓ હોય છે ઝરણા હોય છે જેમાં આપણને શુદ્ધ પાણી શુદ્ધ હવા મળે છે સાથે સાથે પક્ષીઓનો કલરવ પણ જોવા મનને ખુબ જ શાંતિ આપે છે ગામડાના લોકો મુખ્ય વ્યવસાયમાં ખેતી કરતા હોય છે અને પશુપાલન સાથે સાથે હસ્તકળા પણ એ લોકો જાણતા હોય છે ખેતીમાં તમને કોન હૈ તો ખેડૂતો ચોમાસું આવે એટલે ખેતી કરી દે છે ચોમાસામાં તમને કહું ને તો આખું ખેતર એકદમ લીલું છમ લાગે છે જાણે કે ધરતી માતા એ સાડી લી લખ કલર ની સાડી પહેરી હોય એ એવું ચોમાસાની અંદર તો ગામડાઓમાં લાગે છે ગામડાઓમાં તમે હસ્તકળા ખુબ જ જોવા મળશે ઠેર ઠેર જગ્યા એ તમને હસ્તકળા જોવા મળશે જેમાં માસમાં થી બનાવેલી ટોપલીઓ ટોપલીઓ તથા બીજી નવી નવી કારીગરી તેમાંથી જોવા મળશે હસ્તકલામાં તમને હું બીજું કહું તો એ લોકો અ વણકામ પણ કરે છે કોઈ કાપડ પર મસ્ત ડિઝાઇન બનાવે છે અને પોતાનું કુટિર ઉદ્યોગ પણ સ્થાપે છે જ્યારે શહેરોમાં જાય તો શહેરોમાં ઉદ્યોગો જોવા મળે છે નોકરી વેપાર અને ટેકનોલોજી ના આધુનિક રોજગારની વિશાળ તકો ઉપલબ્ધ હોય છે છતાં એમાં મોંઘવારી ખુબ વધારે જોવા મળે છે ગામડા ન હું તમને કહો ને તો ગામડાની જીવનશૈલી ખૂબ જ સાદી અને ધીમી ગતિની હોય છે લોકો વહેલા ઉઠી જાય છે અને રાત્રે જલ્દી છ સુઈ જાય છે માનસિક તણાવ એમાં ખૂબ જ ઓછો જોવા મળે છે એ લોકો હેલ્ધી હોય છે એ લોકો પોતાનું આરોગ્યને વધારે ધ્યાન આપે છે બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ એ લોકો ખાવાનું ટાળે છે અને ઘરે બનાવેલી રસોઈ એ ખાય છે જેથી એ લોકો હેલ્ધી રહે છે એ લોકો લોકો પોતાના ગામડાની અંદર શાકભાજીઓ ઉગાડે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે શહેરોમાં જોઈએ તો લોકો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનો વધારે ઉપયોગ કરે છે કેમકે એ લોકોને ટાઈમ નથી મળતું જમવાનું બનાવવા માટે એ લોકો બહારથી જ હોટલોમાં જઈને જમી લે છે જે એ લોકોના સ્વાસ્થ્યને પણ બગાડે છે ઝહેેરી જીવનમાં ફાસ્ટ ફાસ્ટ ફૂડ નો વધારે ઉપયોગ થાય છે લોકો ઘડિયાળના કાંટાની જેમ દોડિયા કરે છે એટલે એમની પાસે ઘર કામ કરવા માટે તેનું ટાઈમ નથી હોતું શિક્ષણ નું તમને હું કહું ને ગામડું અને શહેર નું વચી ગામડાઓમાં સારા શિક્ષણ અને ઉચ્ચ આરોગ્ય સેવાઓનો અભાવ જોવા હોઈ શકે પ્રાથમિક સુવિધાઓ જ પ્રાપ્ત થાય છે જ્યારે શહેરોમાં આ આધુનિક શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો જેવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે
હા હા તમે તો ખુબ જ સારી વાત કરી અને ગામડા
શહેર વચ્ચેની વાત કરશો તમામારા અનુભવ
ક ગામડાઓનું એ ખુબ જ સારી છેી અને સરસ માહિતી આપી છે પણ માત્ર કુદરતી સૌંદર્યની નથી વાત માણસોની પણ છે શહેરોમાં આપણે ફ્લેટ સંસ્કૃતિમાં સંસ્કૃતિમાં જીવીએ છ છેએ એક એક જ બ એક જ માળ પર સામ સામે ના દરવાજા હોય છે છતાં માણસ છતાં આપણે આપણને ખબર નથી હોતી કે આપણા સામે કોણ રહે છે માણસ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે પડોશઓ ના સુખ દુઃખ પૂછવાનો પણ સમય નથી મળતો શહેરોમાં ચારે બાજુ હજારો લોકોની ભીડ હોય છે છતાં માણસ અંદર સાવ એકલો છે આનાથી બિલકુલ ઉલટું આપણા ગામડાઓમાં આનાથી બિલકુલ આપણા ગામડાઓમાં તમે જુઓ કે ત્યાં કોઈના ઘરે કોઈ નવો પ્રસંગ હોય તો આખું ગામ ભેગું થઈ જાય ત્યાં કોઈના ઘરે દુખ આવે તો આખથી ગલી રસ ોડું બંધ કરીને એ એક જ પરિવાર બની ઉભી થઈ જાય ગામડામાં લોહીના સંબંધો ન હોય તો પણ આખું ગામ કાકા મામા કે દાદા વહાલ સોયા સંબંધીઓથી બંધાયેલું હોય છે શહેરોમાં આપણે સોશિયલ મીડિયા હજારો મિત્ર બનાવીએ પણ જારે જરૂર જ્યારે સાચી જરૂર પડે ત્યારે કોઈર ઉભો આપવા માટે પણ ઉભું નથી રહેતું શું તમને નથી લાગતું કે આપણે શહેરી સંબંધીઓ શહેરી બનીને સંબંધોની એ હાજીપ ગુમાવી દીધી છે સિક્કાઓને એ બીજી બાજુ જોઈએ તો પણ જોવી જોવી જ પડે આજના લાખો યુવાનો ગામડું છોડીને શહેર તરફ કેમ દોડી રહ્યા છે કારણ કે શહેરોમાં આપણને આપણા સપના પૂરા કરવાની તક આપે છે અહીં મોટી શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઓ છે જે ભવિષ્યની નવી દિશા આપે છે અહી રોજગારીની તકો રોજગારીની હજારી તકો છે આઈટી આઈ આ આ ઈટી પાર્કસ છે ફેક્ટરીઓ છે અ ગામડાઓમાં આ છે પણ ખેતી સિવાય આવક નો બહુ મોટો સ્ત્રોત નથી અને ખેતી અત્યારે વરસાદ અને કુદરત પર નિર્ભર રહે છે જો જો આ વર્ષે પાક ન થયો તો આવતા હ વર્ષની મત પાણીમાં જાય શહેરોમાં આપણને આર્થિક સ્થિર આર્થિક સ્થિરતા આપે છે જે આજના આધુનિક જમાનામાં બહુ જ જરૂરી છે આરોગ્ય અને આરોગ્ય અને સુવિધાઓની માં પણ મોટો તફાવત છે શહેરોમાં અડધી રાત્રે પણ કોઈ બીમાર પડે તો પાંચ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જાય અને મોટી હોસ્પિટલમાં સારવાર શરૂ થઈ જાય પરંતુ ગામડાઓમાં આજે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે પણ જો એ કોઈ મોટી ગંભીર બીમારી આવે તો
રી આવે તો લોકો સુધી સફર કરીને તરફ જું પડ
પડે છે ઘણી વાર તો રસ્તામાં જ મોડું થઈ જવાને કારણે લોકો દીવ ગુમાવે છે આ આ વાસ્તવિકતાને આ વાસ્તવિકતા આપણને વિચારવા માટે મજબૂર કરી મૂકે છે કે સુખ અને શાંતિ ભલે ગામડામાં હોય પણ જીવા જીવવા માટેની સગવડો આજે પણ શહેરોમાં ખુબ જ મજબૂત છે આપણે પાણી ખાણી પીણી અને અને લાઈફ સ્ટાઈલ ની વાત કરીએ તો ગામડાઓમાં પણ શુદ્ધ દૂધ ઘી અને ખેતર માંથી સીધા આવેલા તાજા શાકભાજી મળે છે તંનો ત્યાંનો માણસ શારીરિક શ્રમ કરે છે એટલે કે લાંબુ અને નિરોગી જે આયુષ્ય જીવે છે શહેરોમાં આપણું ખાવું પીવું કે કેવું કેવું છે પેકેટમાં બંધ ખોરાક કેમિકલ વાળા સાભ અને ફાસ્ટ ફૂડ ઓફિસમાં કલાકો સુધી ખુરશી પર બેસી રહેવાને કારણે ડયાબિટીસ બ્લડ પ્રેશર અને માનસિક તણાવ એટલે સ્ટસ એ શહેર ના માણસના કાયમી સાથીદાર બની ગયા છે શ શહેરી માણસ પૈસા કમા જે સ્વાસ્થ્ય બગાડે છે પછી જ કમાયેલા પૈસા હોસ્પિટલમાં સ્વાસ્થ્ય પાછળ ચી નાખે છે કેવો વિચિત્ર વિરોધા ભાગ છે ને આ છેલ્લે વિચારવા જેવી વાત એ છે કે કોણ શ્રેષ્ઠ છે અને કોણ શહેર કે ગામડું સાચો સાવાબ એજ છે કે બંને પોત પોતાની જગ્યાએ અધુરા છે એક બીચા વગર અધુરા છે તો અ મેં તો અંતમાં બસ એટલું જ કહેવા માંગુ છું કે બ વસ્તુ એ છે કે આપણે જ્યાં રહીએ ત્યાં પણ આપ ખુશ રહેવું એ જરૂરી છે સુખ સુવિધાઓ માટે આપણે શહેરમાં જઈએ અને અ ગામડાંઓ આપને શાંતિ મળે છે પરંતુ જરૂરી એ છે કે આપણા મન આપણે ક્યાં ખુશ રહીએ છી તો ચાલો બેન તમારી જોડે મેં વાત કરી મને ગા ગામડાઓ વિશે અને શહેરો વિશેની જે સુખ સુવિધાઓ છે એના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ?
સારું આવજો.